હલો.
હલો નમસ્તે કેમ છો?
અમ હું પણ મજામાં છું, તું કેમ છે?
હું પણ મજા માં છું આ મને થળ સાથે સાડી આંધતો. નું મહત્વ આ વિષય પર વિસ્તૃતિત વાત કરાવી છે.
વાહ, આ તો ખુબ જ સરસ અને જીવનમાં તે જરૂરી વિષય છે ને, કારણ કે વતિ તેનું જીવન ઘણી હદ, સુધી એની આદતો પર આધારિત હોય છે.
હા સાચું છે આદત નાની વસ્તુ લાગે પણ હ એ રોજ રોજ જીવનમાં અસર કરે છે અને સારી આદતોના જીવનને સુંદર વ્યવસ્થિત અને બલ બનાવે છે.
હા એકદમ, કોઈ વ્યક્તિની પહચાન ફક્ત એના શબ્દોથી જ નથી. પણ એની આદતો સ્વભાવ વર્તમાન અને દિનચર્યાથી પણ સાત ાય થાય છે.
પહેલા તો એ સમજાવા કે સારી આદત એટલે શું છે?
અ સારી આદત એટલે શું છેજે અ સારી આદત તો ટલે એવ રોજતા વર્તમાન શૈ જે આપ ના શરીર અને મન સ્વભાવ અભ્યાસ કામ. અને સંબંધો માટે લાભદાયક ને જેમ કે વેળે ઉઠવું. સ્વચ્છતા રાખવું સાચું બોલવું, વડીલો નો આદર કરવો. સમય નો શુદ્ધ ઉપયોગ કરવો. અને નિયમિત અભ્યાસ કરવો, સ્વસ્થ આહાર લેવો વ્યાયામ કરવો. ત કરવી નમ્રતાથી બોલું આ બધી સારી આદતો છે.
વા એટલે સારી આદત કેવલ એક દોન વસ્તુ ન નહી પણ જીવનની ગારી બાજુઓ સાથે જોડાયે છે.
હા આગત વ્યક્તિ ના ચરિત્ર ને આકાર આપે છે ને. હલો.
હલો.
હા આદર તો આ વ્યક્તિના ચરિત્ર ને આકાર આપે છે ને.
હા મજે તો આ તો તો જીવનને, કેવી રીતે અસર કરે છે?
આદતોને એવો એવો અસર કરે છે કે જેમ કે અ જો વ્યક્તિ સારી આદતો અપવા અપનાવે. તો એનો દિવસ સ્વસ્તિક જતો હોય છે. અને એનો સ્વાસ્થ્ય સારું રહે છે અભ્યાસ અવા કામમાં ધ્યાન રહી છે. અને સંબંધો સારા રહે છે ને અને જીવનમાં.
આગળ વધવા લાયક બને છે ને.
હા અને ખરાબ આદતો નહી હોય એક તો-
અ તો ખરાબ આદતે હોય તો ઉલટ અસર થાય ને. આળસ, ગંદગી, સમય બરબાદ, ખરાબ સ્વાસ્થ. અ અભ્યાસ માં કમજોરી અને પૈસાની બરબાદી. સંબંધોમાં તનાવ, આ બધું આવી છે શકે છે આ.
એટલે આદતોને જીવનમાં બનાવી પણ શકે અને બિગાડી પણ શકે.
અ હા ચ ચાલ હવે એક એક સારી આદત, બિલકુલ ના એવું તો છે જ.
હા આજ હવે એક એક સારી આદતો વિશે વાત કરીએ પહેલી તો આદતો કે વહેલા ઉઠવાની આદત હ દય એ શા માટે જરૂરી છે?
એ વેલા ઉઊઠવાની આદત એ શા માટે જરૂરી છે? વેલા ઉઠવા ઉઠવાથી દિવસ સારો જ શર થાય છે. અ સવારનો સમય શાંત અને તાજગી ભર્યો અને ઉપયોગી હોય છે. અને વેલા ઉઠનારા વ્યક્તિને વ્યાયામ પા તના અભ્યાસ ઘરમાં અથવા પ્લેનિંગ માટે વધારે સમય મળે છે ને, એટલે
હા. હા જે લોકો મારું ઉઠે છે એ લોકોને ઘણી વાર ઉઠ સવા લ થએ નર કામ લેટ થાય અને દિવસ વ્યવસ્થિત જો એ છે.
હા એકદમ બરોબર, સાચી વાત બોલી, અ સવાર ની સાચી શરઆત આખા દિવસ પર અસર કરે છે ને.
અને બીચમાં મવાની તો આગત સ્વચ્છતા એ વિશેષ શું કઈ છે.
સ્વચ્છતા એ વિષ પણ મારું એવું કવું છેવ જે ત્યા સ્વાસ્થ્ય, અને સબ જીવન નો આધાર છે ને, તો રોજ નું જોઈએ, સાફ કપડા પહેરાું જોઈએ ઘર સાફ રાખવાું જોઈએ હાથ ધોવું જોઈએ. નખા કાપવા જોઈ જ. હ આસપાસ સફાઈ કરવા જોઈએ, આ બધું ખુબ સારી છે.
હાજ સ્વચ્છતા તી રોગી રોગીથી પણ દીસ શક્યા છે.
હા આ એકદમ સાચું રોગથી બચી શકે છે આપણ. અને સ્વચ્છતા વ્યક્તિ જેઓ માં પણ, અ અ સારા લાગે છે ને. તો એના પ્રતિ લોકો લોકોમાં સન્માન પણ વધે છે.
સમય પળવાની તો વાદક કે કેટલી મહત્વની છે.
તો સમય પાડવાની આદત એટલી મહત્વની છે કે અ ખુબ મહત્વની છે જે વ્યક્તિ સમય પર કામ કરે છે ને. તો એ વિશ્વસ વિશ્વસનીય બને છે. અ સ્કૂલ ઓફિસ મીટિંગ કામ ઓપોર્ચ્યુનિટીને, અ અપોઈન્ટમેન્ટને પણ બધી જગાએ સમય પાળવો જરૂરી છે ને.
હા મે કામ પૂણ પૂર્ણ કરવાના વ્યક્તિ પર લોકો ભરોસા રાખી છે.
એકદમ સમય કેમ છે? આ સૌથી સુંદર આદત માંથી એક છે સત્ય બોલનારા વ્યક્તિ પર અ વિશ્વાસ રાખી શકાય તો જૂઠ બોલના બોલવાની આદત ધીરે ધીરે અ સંબધન કમજોર બનાવે છે.
હા ક્યારેય નાનો છોટું પણ ર ચળવાને ઘણી મુશ્કેલી પેદા કરી તે છે.
હા બિલકુલ સાધ્ય, અ પ્રામાણિક પ્રાણા પ્રામાણિકતા અને વિશ્વાસ આ બધા સારા સ્વભાવ ના આધાર છે ને.
અને વડીલો નો તો આદર કરાવી અત શા માટે જરૂરી છે.
હ વડીલોની આદર કરવાની આ શા માટે જરૂરી છે બતાવ? કારણ કે સંસ્કારો નો ભાગ છે ને તો માતા પિતા શિક્ષક, વડીલો, અનુભવ. વાળા, લોકો એનો આદર કરવો એ આપ આપની સભ્યતા બતાવે છે ને, એટલે કે એમનો આદર કરવા જરૂરી છે.
હા આદરથી બોલવું, નમ્રતા રાખવી એમની વાત સચવાવી હા તું વય્કતીને સંસ્કાર બનાવે છે.
હા એકદમ સાચું, અને જ્યાં જ્યાં આદર હોય ને તો ત્યાં જ પ્રેમ અને સમજણ, સમજ પણ વધે છે.
અને વિદ્યાર્થીઓ માટે તો કઈ આદતો સચી સાવથી કરવું જોઈ છે.
અ હા, અ હા પરીક્ષા નહી. નિયમિત અભ્યાસ કરે છે ને તો ધ્યાનથી સાંભળવાનું સાંભળવું, સમય પર હોમવર્ક કરવું. પ્રશ્ન પૂછવાની આદત અને પુસ્તક વાંચવું, આળસ ન કરવી, આ બધી આદતો વિદ્યાર્થી જીવનમાં ખૂબ જરૂરી છે.
હા મ પરીક્ષા નજીકો આવે ત્યારે એક્ઝામમાં બે કરવા કરતા, નંતર રોજ થોડા થોડા અભ્યાસ વધારે સારો.
હા, એકદમ સાચું, નિયમિત સફળતાનું રહસ્ય છે ને એ.
અને વાજવાની તો આદર્શ માટે મહત્વની છે.
વાંચવાની આદત શા માટે મહત્વની છે? વાંચન થી જ્ઞાન વધે છે, ભાષા સુધરે છે. વિચાર શક્તિ વધે છે અને વ્યક્તિની સમજ ઉંડી અહ ઊંડી બને છે, પુસ્તક, સમાચાર, પ્રેરણાદાયક લેખ પ લેખ જીવન ચ ચ ચરિત્ર આ બધું જીવનને સમૃદ્ધ બનાવે છે.
હા મોબાઈલ પર કેવલ સમય વિતાવવા કરતા નંતર રોજ થોડી થોડી વાંચવુ ખૂબ જરૂરી છે.
હા મોબાઈલ પર અહ અહ વાંચનથી હા વાચન મન ને પણ શાંતિ આપે છે ને
સારી આદોમાં તો ખાવા પીવા ની આદત પણ આવી
હા સાચું ખા સારી આદતોમાં ખાવા પીવાની પણ આદત છે ને તો અહ ખુબ મહત્વની છે આય ફોન અહ સમય પર ભોજન કરવું પૌષ્ટિક કા આહાર લેવો, ખુબ તેલ મસાલા વાળુ અને જંક ફૂડ ઓ ઓ ઓછું ખાવું ફળ શાકભાજી લેવી અ પાણી ખૂબ પીવું આ સારી આદતો સ્વત અહ સ્વસ્થત માટે જરૂરી જ છે.
અ જો ખાવાની આદત ખરાબ હોય તો સ્વાસ્થ્યક પણ સ્થિર સાર પડે.
હા એકદમ સાચું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે પણ અહ શરીર સાચવું અને હોય ને તો ખોરાક ક સાચો સાચો હોવું જરૂરી છે.
અને વાયામની તો આદતો પણ સારી આદવું માં બની શકે
હમ્મ. હા એક એકસીસ કેવલ અહ શર શરીર માટે પણ નહી પણ અહ માટે પણ ખુબ સારું છે.
અને હાલ જે લોકો રોજ થોડું ચાલતા હોય તે લોકો ફ્રેશ લાગે છે.